કેમ
અ થોડુંક મોટે થી બોલજો ને તમારો અવાજ જરા
હલો ક
હા આવે અવાજ આવ તમારો તમે કેમ મજામાં
હમ બજનમાં
કે જમી તું
ના હજ બાકી છે તમે જમી
હા જમી લીધું શુંે કોલેજ ગયા તમે
ના નાજે તો જોવ ને વરસાદની સિઝન ચાલે છે હવે સવારથી વરસાદ ચાલુ હતો એલેના થી ગઈ બોલી તમે જોબપુર ગયા
ના ના હું પણ આજે જોબ પર નથી ગયો જવાતો ને આ વરસાદ ચાલ્યો હતો આ ચોમાસાની રુતુ આવે છે તો ઘણા બધા કામ અટકાઈ જાય છે
હમ હ
નકું બી થઈું હોય એક વર ના ઉઠી ને ટિફિન બી બનાવી દીધું હોય રેડી બી થઈ અને પછુ વરસાદ ચાલુ થાય
હા એ છે જ ને એવું હવે સવાર હું તો વહેલો ઉઠી ગયેલું પછી મારા જોબ ઉપ જવાનું હતું બધું ટિફિન બિફિન બધું કમ્પ્લેટ બનાવીેલું હતું પછી જયારે જોબ પર નીકળી હોય ત્યારે આ ચોમસ ના કુટુંબમાં કેવું કે કશું નક્કી ના હોય તો વાદળો છવાયેલા હોય તો વરસાદ પડી જાય
હમ એ જ ને ચોમાસા ની ઋતુમાં એવું જ થયાજે બીમાર ને કોલેજ ગયેલો તો અડધી રસ્તેથી
હા તો વરસાદને કેવું હોય કે પેલા ચોમાસાની ઋતુ સ્ટાર્ટ ત્યારે વરસાદ નથી પડતો અને પછી જયારે ચોમાસા નનુંીું કમ્પ્લીટ થઈ જાય છે એક મહિનો બે મહિના જોવા ની થઈ જાય પછી વરસાદ ધોધમાર ચાલુ થઈ જાય
એવું છે ને ચોમાસામાં કેવું કઈ વરસાદમાં કે ના હોય થોડી વારમાં તો હય ને થોડ વા વરસાદ બી પડે એવું થાય.
હમ. તો આ શું કારણ હશે આ વરસાદ નો વરસાદ કેવી રીતે પડતો હશે. આમ તો વાદળો એટલા બધા દેખાતા નહીિ હોય તો પણ વરસાદ પડી જાય.
અત્યારે તો વરસાદ પડે એટલું સારું લાગે જયારે પાણી ન બી પ્રમાણ ઓછું થઈ ગયું છે. વરસાદ પણ પેલા જોઈએ માત્રામાં નથી પડતો. ઘણી બધી સમસ્યા પછી થાય વરસાદ બબર ના પડે તો.
આમ તો વરસાદ પડે તો સારું કેવાય કારણ કે જો અત્યારે વરસાદ પડે તો પાછાનો જે ઉનાળો આવે ઉનાળાની ઋતુ આવે ત્યારે સારું એવું પાણી મળી શકે. કારણ કે અત્યારે વરસાદ પડે તો પાણી પીવું આપડે બચાવી શકીએ પીવાલાયક વરસાદ ના પડે તો આપણને પાણી બી પીવા ના મળે.
છે ઘણા રાજ્યમાં તો કેવું હોય કે જે અય આપડે પાણી મળે સુવિધા બધ પાણી ની મળી ના રે તો જે ચોમાસા નું પાણી હોય એને સંગ્રહ કરીને પછી ફિલ્ટર કરીને પણ યુઝ કરતા હોય.
હા એવું જ હોય છે બીજું કે કે એવું કે આપડે. કુવામાં હોય છે બોર હોય છે અમુ જ ગેમ. મ્યુનિસિપાલિટીમાં હોય ને. ત્યાં આગળ રોજ પાણી આવતું હોય છે અને એ પાણી ક્યાંથી આવે કે જ્યાં વરસાદનું પાણી સંગ્રહ કરી રાખેલું હોય છે એ નીચેથી પાથળ આપડણે જે કુવા ખોદીએ બોર બોર બનાવીએ એ રીતે મ્યુનિસિપાલટી નું પાણી બી એ રીતે જ ઉપયોગ થ હોય છે એ પીવાલા એક પાણી જ હોય છે પણ એ કેમનું હોય. કે જો ચોમાસામાં સારો એવો વરસાદ સારા એવા પ્રમાણમાં વરસાદ પડે. તો આપણને પીવા લાયક સારું પાણી મળે જો વરસાદ ના પડે. તો પછી એની પછીનો જે ઉનાળો હોય છે એમાં આપણને પાણી ની તંગી પડી શકે.
હમ. સાછી વા થઈ ગવું તો એમાં શું બીજા છ મહિનાનું પાણી પૂરું પાડે. એવી વાત છે. તો પછી પાણી વગર એટલી બધી સમસ્યા થઇ જાય. ઘણી બધી કે ઘરમાં એવું બધા ઘણા બધા કામમાં વાપર માં આવતું પાણી હોય. જોુઈને ઘણી બધી સમસ્યા ઉભી થઈ જાય પછી પાણી ના આવે તો
પાણી સારું કેહેવાય બીજું કે ઉનાળામાં કેવું હોય કે આપડે પાણી ન ઉપયોગ વધારે પ્રમાણમાં કરતા હોઈએ- - કારણ કે ઉનાળા માં ગરમી એવી હોય એટલે આપણે તરસ લાગતી હોય એટલે આપણને સારું એવું આરોનું હોય- - આ તો સારું એવું શુદ્ધ પાણી હોય જે આપડણે પી શકીએ એવું હોય- - એ પાણીનોો ઉપયોગ વધારે થતો હોય છે એટલે ચોમાસા ઋતુમાં જો વરસાદ વધારે પડે તો સારું કેહેવાય કે- -
હા બધા આમ કે નને કે હાર નનું પાણી પીવું સારું- - પણ એમાં એમ કેવું કે જે ફિલ્ટર કરવામાં આવે ને પાણી એટલે પછી બધા જે મિનરલ્સ હોય- - પાણીમાં જે આપણને શરીરને બેનિફિટ કરે- - પોતા તત્વો હો અંદર મરી જાય ને તમે ધારો કે અત્યારે જો કુવાનું- - પાણી હોય કઈ વરસાદ નું પાણી એવું સંગ્રહ કરેલું હોય- - એ કુદરતી ગણાય એને કુદરતીને પછી જે આર્ટિફિશિયલ હોય મ ઘણો બધો ફરબ- - પડે એવું.
હા. અને ગમે તે પાણી હોય જો તમે બહારથી પાણી તમારું કુવામાંથી આવતું હોય. ટ્રાફિક બોર હોય. અને એવું તમને લાગે તો તમે પાણીને ગરમ કરીને પીઓ તો બી એમાં જે બેક્ટેરિયા હોય છે એ અ ખતમ થઇ જતા હોય છે. અને પછી એ પાણી પીવા લાયક બની જતું હોય છે તો એ પાણી આપડે પી શકીએ.
ચોમાસામાં તમે વરસાદ પડેલી જ્યાં ત્યાં પાણી ભરેલું હોય. પછી મચ્છર આવાનો ઉપદ્રવ થાય ને એ મચ્છર કરડે એટલે પછી મેલેરિયા ને ને એ ઘણી બધી બીમારી થાયને ચોમાસામાં પાછું એ બી ખરું કે ઘણી બધી બીમારી વધી જતી હોય ને ખાસ કરીને તમે જુઓ ને તો તાવની હોય મેલેરિયા તાવ આવતો હોય મચ્છર કરડવા થ થી ડેન્ગ્યુ એવા ઘણા બધા રોગચળો ફેલાય નીકળે, ઝડા ઉલટી છે
હા ચોમાસામાં કેવું હોય કે જે ચોમાસામાં પાણી પડે પછી જે પાણી લાંબા સમય સુધી ખાડામાં હોય તો ગમે ત્યાંનો સંગ્રહ થઈ રહેલો હોય ને તો એ પાણી ખરાબ થઈ જતું હોય છે અને એની મે જે મચ્છર હોય છે એ ઈંડા મુકતું હોય પછી જે મચ્છર ઈંડા મૂકે એમાંથી ચોમાસા નું પાણી બહુ ગંદુ હોય પછી ધીમે ધીમે ઇન્ડા માંથી બીજું જે મચ્છર હોય એ પેદા થતું હોય અને એ રીતે ઘણા બધા એવા મચ્છરો પેદા થ તા હોય અને એના લીધે ડેન્ગ્યુ છે, મલેરિયા છે એવી બીમારીઓ થતી હોય છે.
વાળા હોય ને એ દવાખાના વાળા બીજ એક મેડમ હોય જેતે એરિયા વાઈઝ એમને એરિયા સોંપવામાં આવેલો હોય એ લોકો આવીને પછી જવું પાણી ભરેલું હોય અયા દવા ના પછી ચેકઅપ માટે લોહી લઈ જાય કે કોઈને બીમારી છે. મેલેરિયા, ડેન્ગ્યુ છે પછી કઈ બી થઈ હોય બીમારી તો પી એસ સી દ્વારા મફત દવા પણ આપવામાં આવે છે ઘણી બધી સહાય પણ કરવામાં આવ વે ચોમાસામાં.
હા અને આ ડેન્ગ્યુની અને મલેરિયાની જે આ રોગ છે એ ચેપી રોગ બી એક રીતે કહેવાય એક બીજાનું સ્પર્શતી હોય પછી એકબીજાનું આપડે પાણી પીએ એકબીજાનું ખાવાનું ખાઈએ એમાંથી બીઆ ચીપી રોગ થતા હોય છે ખબર છે તમને?
હાચી વાત છે સમજી જે બહારનું બી પછી જ નવું જોઈએ બધાએ વાર નું ખાવ ને તો વધારે બે પેલાનો ફેલાવો થયેલો હોય ચોમસામાંના વાતાવરણમાં વધારે થાય એવું વરસાદ પડે એટલે. ઠંડા વાતાવરણમાં બારનુ જમીન કે પછી વધારે ફાસ્ટફૂડ કોઈ ખાતું હોય. જેના કારણે વધારે પ્રમાણમાં ફેલાય.
હા એ વાતો તમારી સાચી. કે અત્યારે ચોમાસામાં કેવું હોય કે બધા ફાસ્ટ ફૂડ વેચતા હોય છે તો બધા બાર લારી અને સ્ટોલ નાખીને વેતા હોય છે તો હવે ફાસ્ટ ફૂડ છે તો વરસાદ પડે તો જોઈએ કે જંતુ હોય છે, બેક્ટેરિયા હોય છે એ ફાસ્ટ ફૂડ પડતા જ હોય છે. એના કારણે પછી આપડે ફાસ્ટ ફૂડ ખાઈએે. તો એ સીધું આપડા પેટમાં જ જતું હોય છે તો એક રીતે મેલેરિયા છે, ડેન્ગ્યુ છે. એ રીતે બી થઈ શકે કે આપડે જે બહાર નો ખોરાક ખાઈએ બહાર નો ફાસફુડ ખાઈએ તો બી આપણા થઈ શકતું હોય છે આવી બધી બીમારી થઈ શકતી હોય છે એટલે ચોમાસાના સમયમાં તો આપણેે ખાસ કરીને જે બારની આપડે ફાસ્ટ ફૂડ ખાતા હોય કે બહાર નુ કોઈ બી ખોરાક ખાતા હોય તો એ આપડણે ટાળવું જોઈએ.
બરાબર છે ને કેવું એ થોડું કેય કે બાર નું બનાવતા હોય ફાસ્ટ ફૂડ વાળા હોય ગમે તે તેઓ આ વાનગી બનાઈ ને વે તા હોય. તો કેવું એવી ચોખ્ખાઈ ના રાખતા હોય કે ચોમાસામાં તમે રસ્તા ઉપર જોઓ તો કેવું ભીનું ને કીચડ વાળું ને કચરા વાળું ની આ બધું હોય અને બધા બેક્ટેરિયા ઉડે ને પ છી બધા બેક્ટેરિયા ઉડેને પછી જે બનાવટ થ એમાં પડે તમે એ પાછું જમો તો કેવું હોય બે ક્ટેરિયા તમારા શરીરમાં જાયને પછી તમને બીમાર પડે એવું એ ખરાબ થઈ જાય. ઘણી બધી બીમારી પણ થાય ચોમાસામાં આવી બધી ઘટના બને એ નાની-નાની
હા. અને આ ડેન્ગ્યુ છે ડેન્ગ્યુ માં તો એવું કે તમે ડેન્ગ્યુ થઇ જાય તો અમુક લોકો ડેન્ગ્યુ ની બરાબર સારવાર ના મળી હોય ને કોઈને તો એમનો જીવ પણ જતો રહેતો હોય છે કારણ કે રોગ એટલો ખરાબ છે કે તમારા શરીરમાં શરીર તમારું ફેલ કરી નાખે પછી એમાં તમારે ઘણા બધા ઇન્જેક્શન લેવા પડે. અને એ રીતે ડેન્ગ્યુ નો બચાવ કરવો પડે એમ જોઈએ એવી સારવાર ના મળે આપને તો એ માણસ જીવ પણ એમનો જોખમ જોખમમાં જતો રહેતો હોય છે.
ઘર જોડે તમે જુઓ ને તો વરસાદ પડવાથી ઘણી બધી બીમારીઓ પણ થતી હોય.
હા ચોમાસામાં તો યાર એવું એમાં તો ઉનાળો હોય તો ઉનાળો જ સારો લાગે. ઉનાળામાં કેવું હોય છે કે તમે ગમે તેવુંય ફાસ્ટ ફૂડ બહાર નુ ખાવું હોય તો તમે ખહી શકો કારણ કે ત્યાં ઉનાળામાં એટલા બધા બેક્ટેરિયા થતા નથી.
હોય બધામા ઉનાડામાં જોઓ ને કે એ બી લોકો એ સાફ સફાઈ રાખવી જોઈએ એવા ગંદા ગંદા હાથ હોય હાથ થી પરસેવો લુસ્તા હોય ને એવું બધું પછી એ બી એવું જ આ થતું હોય એવું ગણાય.
એતો છે જ કે આમ તો જોવા જઈએ તો ચોખ્ખાઈ આપડે જેટલી રાખીએ એટલું સારું હવે જો ચોખ્ખાઈ આપડે અ ચોમાસા દરમિયાન બી આપડે ફાસ્ટ ફૂડ ખાતા હોય જે એમના જે દુકાનદાર હોય એ ચોખ્ખું ખોરાક યુઝ કરતા હોય જે પહી ખોરાક ને સારી રીતે આમ મુકતા હોય છે ફ્રેશ તમને ખોરાક ખવડાવતા હોય છે. તો બી તમારી એટલી બધી બીમારી ના થઈ શકે કારણ કે એમાંથી એ લોકો એવું સારું ખોરાક નું આમ શું કે બેક્ટેરિયા બી દૂર થઈ જતો હોય છે કારણ કે ખુલ્લામાં ખોરાક હોય તો એમાં બેક્ટેરિયા પડે છે તો ખોરાક ખુલ્લામાં ના હોય તો એમાં બેક્ટેરિયા પડવાના જ નથી તો એ ખોરાક આપડા માટે સારો જ કેવાય
નાને આ બધા કરતા કેવું કે તમે ઘરે બનાયેલું ખાવ તો વધારે સારું ઘરનું પણ કેવાય ચો બી કેવાય હેલ્ધ બી કેવાય જેથી કરી તમા ઘરનું બનાયલું જમવું જોઈએ જેથી કરીને કઈ સમસ્યા પણ ના થાય અને કઈ રોગની પણ કોઈ એવી બીગ બી ના થાય
હા એતો છે હું તો જોકે છે ને આ ફાસ્ટ ફૂડ તો કઈ ખાતો જ નથી એનું ચોમાસામાં તો બિલકુલ નહી કારણ કે હું ઘરનું જ ખાઉં છું કારણ કે અત્યારે જો બહાર ન આપડે ખાઈએ ને તો આવા કંઈક ને કંઈક તો આપને રોગ થતા જ હોય છે એટલે આપડે ચ હું તો ઘરનું જ વધારે પડતું ઘર કરું છું. સૂકો નાસ્તો હોય છે એ બી ઘરે જ ખાય લઉ છું.
સાચી વાત છેએએ તો સારી બાબત છે જે તો તમે આવું નાસ્તો અત્યારના સમયમાં ના લો એ કેમ કે એ બધી ઘણી બધી નાની નાની બાબતનું ધ્યાન રાખવાથી શરીર માણસનું સારું રહેતું હોય
હા.